ઓહ અવાજ આવી રહ્યો છે
હા આવી રહી છે મિત્રો
હા હા હા કેવું ચાલે છે
બસ મજાનું
હા હા તો તમે હવે ફ્રીજ છો
હા પ્રીત છે મિત્ર
તો આપણે ગુજરાત ન ખાવા વિશે વાત કરીએ કે
હા ચોક્કસ
હા હા હા તમને કેવી વાગીઓ જેવી ભાવ છે એના વિશે પછી થોડુંક કઉું છે
હા મને તો આપડે ગુજરાતમાં જઈએ તો ગુજરાતી થાળી દુનિયાની સૌથી એક સારીી થળિ
હા હા
કારણ કે તેમાંરો હા કારણ કે તેમ
તોું એના વિશે કું હા તમે બોલો તમે બોલો પછી હું બોલો
કારણ કે તેમાં રોટલી સાાક દાળ કઢડી ભત
હ
પાપડ અથાણું છાસ સલાદ અને મીઠાઈ જેવી ઘણી વા ી એક સાથે પીરેસવામાં આવે છે જેના કારણે ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે સંતુલિત પણ બને છે અને ગુજરાતના દરેક વિસ્તારમાં પોતાની આ આગવી છે કારણ કે ત્યાં ઢોકળા હોય છે ખમણ હોય છે હાડવો ખાંડવી વધારે પ્રખ્યાત છે તું ક્યાંક થ પલા ભાખરી શેવ ટામેટાનુંશાક ઊંધિયુ અને દાળ મહેમાનોને
હા હા હા. તમારો અવાજ બરાબર નહી આવ્યો.
હા હમણાં આવે છે, કે.
હા હવે આવે જ છે.
હા તો. તમે. ઓકેકે
હા હા હવે હું તમને ગુજરાતી થાય વિશે કહું. સૌથી પહેલા તો આપણે કોઈ પણ હોટલમાં જઈએ તો. વધારે માં વધારે મોંઘી એ થાય હોય છે, ખાસ કરીને ગુજરાતી થાય. તો આપણે ગુજરાતી થાઈમાં જોવા જઈએ તો રોટલીમાં છે. રોટલી સાથે છાક માગે છે, શાક દા ભાત. ખમન ઢોકળા મીઠાઈ જેવી કે મોનથા. ગુલાબ જામન વગેરે વગેરે મળે છે, એમાં આપણને પાપડ સૌથી વધારે ગમે છે. એવી બધી વાનગીઓ ગુજરાતી થાળી માં મળે છે, આ એ આપણે ખાવી જોઈએ. સૌથી વધારે એનાથી આમ પણને આનંદ મળે છે. હવે બીજું કઈ તમારે કેવું હશે એના વિશે તો
હા. તહેવારો ના સમયે તો ગુજરાતની રસોઈમાં મજા જ કઈ અલગ હોય છે. કારણ કે ઉત્તરાયણમાં ઊંધીયું અને જલેબી દિવાળી માં ચકલી ચેવડો ઘોગરા અને બીજા પરસાન જ્યારે શ્રાવણ અને બીજા ધાર્મિક પ્રસંગોમાં ફરાળી વાનગીઓ
હમ્મ.
તેર પરંપરા જે આજના સમયમાં પણ જોવા મળે છે.
તમારો અવાજ થોડો અટચતો છે.
હા એ તો થોડું અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે, પરંતુ આપણે વાતને ચાલુ રાખીએ.
હા હા.
આજકાલ ઘણા લોકો બહાર ન ફાસ્ટ ફૂડ માટે વધારે ખાવા લાગ્યા છે, પરંતુ ઘરનું ગુજરાત ભોજન વધુ સ્વસ્થ પૌષ્ટિક અને આરોગ્ય માટે સારું હોય છે, કારણ કે તેમાં તાજી શાકભાજી દાળ અનાજ અને ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો તમારા ઘરે કેવું તમારા આજુબાજુ એવી વસ્તુઓ વાનગીઓ ખાવામાં આવે છે, જે સ્વાદિષ્ટ હોય છે.
હા હા. અમારા બાજુ સૌથી વધારે એવી ગુજરાતી થાળી માંથી મળે છે, ખમણ મળ છે, એ સૌથી બધાને વધારે મીઠો હોવ લાગે છે, એટલે લોકો વધારે ખાવાનું પસંદ કરે છે. ખમણને બીજુંને પેલું થાય એ મીઠાઈ માં વધુ ખાય છે, લોકો સૌથી વધારે પ્રસંગમાં વધુ યુઝ થાય છે, અને ખાવામાં પણ સારું હોય છે, એટલે બધા લોકો એને પસંદ કરે છે. તમારા ગામમાં કોઈ એવી મીઠાઈ હશે
હા મિત્રો અમારા બાજુ પણ તહેવારોમાં ઘણી બધી મીઠાઈઓ પીરેસવા વામે છે, અને મને તો એવું લાગે છે, કે ગુજરાતી ભોજનની સૌથી મોટી ખાસિયત એ છે, કે જારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે તેને પ્રેમથી જમાડવામાં આવે છે, આ આ તો એક પરંપરા જેવી જ છે. કારણ કે ગુજરાતના લોકો મહે મેહમાન ગતિ માટે જાણીતા છે, અને મહેમાનને સંતોષ થાય ત્યાં સુધી આગ્રહ કરીને જમાડે છે. અને સાચી વાત એ છે, કે આજે તો ગુજરાતની ઘણી વાનગીઓ દેશના દરેક મોટા શહેરમાં પણ અને વિદેશમાં પણ સરળતાથી મળી જાય છે. જેના કારણે બીજા રાજ્યોમાં લોકો પણ ગુજરાતી ભોજનનો સ્વાદ માને છે, અને તેની ખુબ પ્રશંસા કરે છે, તો મિત્રો તમને એવી વાનગીઓ ખબર છે? જે
હા હા મિત્ર એ જલેબી અને ફફડા એ સૌથી વધુ પ્રખ્યાત છે, આપણા ગુજરાતમાં કોઈ પણ મહેમાન આવે છે, દેવોને વધુ ભાવે છે. એટલે ગુજરાતના લોકો એને વધુ પસંદ કરે છે. અને સવારમાં નાસ્તો કરવા માટે પણ એ વધુ ઉપયોગી છે. તો તમે એના વિશે થોડું કરી શકશો?
હા. જલેબી અને ફાફડાતો આપણને ખબર જ છે. કે ગુજરાતના સૌથી પ્રખ્યાત
હોય તો એ જલેબી અને ફાફડા એ નાસ્તામાં હોય છે. મારા મત પ્રમાણે આપને જોઈએ તો આપણા પરંપરાગત ગુજરાત તી ભોજન નું મહત્વ સમજવું જોઈએ કારણ કે, તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આપણા સંસ્કાર પરંપરા અને જીવન સેલુનું પણ પ્રતિબિંબ છે, તેથી નવી પેઢીઓને પણ આ વાનગીઓ વિશે જાણકારી આપવી જરૂરી છે. અંતમાં હું તને મતલબ હવે તો હું તને એટલું જ કહી શકું કે ગુજરાત તી ખાવાનું અને વાનગીઓ આપણા રાજ્યનું ગૌરવ છે, કારણ કે તેમ મા સ્વાદ, પૌષ્ટિકતા, સ્વચ્છતા મહેમાન ગતિ અને પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે. તેથી દરેક વ્યક્તિએ ગુજરાતી ભોજનનો આનંદ લેવો જો
હા હા તો આપણે આ ગુજરાતી થાળ વિશે જેને આપણે પાર્સલ કરીને પણ તો એના એના માટે આપણે કોઈ પણ જગ્યા આપણે હોટલમાં જઈએ તો આપણે ત્યાં બેસીને પણ ખાઈ શકીએ અને પાર્સલ પણ કરી શકીએ જો પાર્સલ કરીએ તો આપણે પર્યાવરણની સાથે બેસીને પણ ખાઈ શકીએ છીએ. એ આનંદ કઈ અલગ જ હોય છે. જરૂરથી રહેવું જોઈએ. જો આપણે ફરવા જઈએ તો એ પેકિંગ કરીને પણ આપણે લઇ જાય ગુજરાતી થાળીનુ ભોજન અને તે બાજુ વનમાં જઈને પણ આપણે ખાઈ શકીએ છીએ એવી છે, આપણી ગુજરાતી થાળી તો એના વિશે તમે કઈ કહેશુ?
હા મિત્રો, કારણ કે તમે જે એવી વાત કરી તેમ બહાર એડ પાર્સલ લઈને ખાઈ શકીએ તો આપણે પા સલ મિત્રો સાથે કે ઘરના વ્યક્તિઓ સાથે જલેબી ફાફડાઓ જે છે ખાવાની એટલી મજા આવી જા છે ને અને એમાં પણ આપણે જો ફેમિલી સાથે ખાઈ ને તો ખુબ આપણને આનંદ થાય. એ નહી આપણે કોઈ પણ મતલબ ગુજરાતી ખાવાનું હોય તો એ બહાર ના લોકો આવે અને ગુજરાતી ખાવાનું ખુબ જ પસંદ કરે છે, કારણ કે ગુજરાતી ખાવાનું જેમાં આપણને જંક ફૂડ મતલબ કે તેલ વાળું અને વધારે મસાલેદાર એવું ઓછું મળે છે ખાવામાં. અને જેથી તેમના સ્વાસ્થ્યને પણ કોઈ અસર રહેતી નથી. અને એ પણ એ એમાં વાનગીઓની સ્વાદ, પૌષ્ટિકતા અને વિવિધ પ્રકારની એવા વિટામિન્સ એને પ્રોટીન્સ હોય છે. તેથી ગુજરાતી ખાવાનું એક ભોજન એ આપણન વધુમાં વધુ વ્યક્તિઓ પસંદ કરે છે. તો મિત્રો તમે શું કહેશો?
હું તો અંતમાં એટલું જ કહીશે કહીશ કે ગુજરાતી થાય ગુજરાતમાં માટે સૌથી ગૌરવ ની વાત છે અને સૌથી વધુ પસંદ પણ એજ ગુજરાતી થાય ને કરેશ. તો તમે મને આટલો સમય આપ્યો એના માટે હું તમારો આભાર માનવા માંગુ છું.
હા, હું પણ આભાર માનું છું.
હા.